મજામાં, તમે કો?
બસ એકદમ સરસ શું ચાલે છે.
બસ કઈ નઈ એક્સરસાઇઝ કરીને હમણા આ્યો જીમમાંથી ને થોડું કામકા ચાલુ કર્યું છે લેપટોપ ચાલુ કર્યું.
હમ.
ત્યારે તો આપડે એક્સરસાઇઝ કરવીજ જોઈએ, બહ સારી વાત કહેવાય.
હમ્મ, એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ, બોડી માટે સવાર સવારમાં સારું. કેયમ તો હ.
હમ્મ. શું એક્સરસાાઈઝ કરો છો, તમે અત્યારે આમ?
અમારે અહીં જીમ છે તો જીમની અંદર જઈને રોજ સ્ટ્રેચિંગ કરવું મેડિટેશન કરું હેવી લિફ્ટિંગ કરું એમાં કલાકની આસપાસ ટાઈમ નીકળી જાય પણ ફ્રેશ થઈ જઈએ સવાર સવારમાં.
હમ્મ, સાચી વાત છે, આખો દિવસ તાજગીનો અનુભ બહુ થાય હેને
હા એકદમ તમે ફ્રેશ પણ રહો અને તમારા કામમાં પણ તમને ફોકસ સારું રહેે.
હમમ એક્ટિવ લાગીએ આપડે હા એક્ટિવ લાગીએે સવાર સવારમાં એક્સસાઈઝ હું પણ એક્સરસાાઈઝ કરું ઘરે થોડું મેડિટેશન આ તે કરું તો સારું લાગે એમાં હવે અત્યારની આપડી લાઈફ સ્ટાઈલ એટલી પેલી થઈ ગઈ છે ને કે એક્સસાાઈઝ કરીએને તોજ આપણેે થોડું સારું લાગે બાકી તો બહુ જ પ્રોબ્લેમ થાય છે. શરીરમાં બીજા બધા
હમ્મ શરીર બોડીને હેલ્દી રાખવા માટે અને તમારું જે ઓવરઓલ જે લાઈફ સ્ટાઈલ છે એને બેલેન્સ રાખવા માટે એક્સસાાઈઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
હમ્મ સાચી વાત છે. ખરેખર એમાંય આજ આજકાલ તો રોગ એટલા વધી ગયા છે. ને કે વાત જવા દિયો ન હોય ને એવા નથ નવા. પેલા તો ખાલી ડાયાબિટીસ બીપી સુધી જતું હવે તો ગમે ત્યારે નાની ઉંમરે પણ લોકોને હાર્ટ એટેક આવી જતો હોય છે. બીજી કેટલી બીમારીઓ શરીરમાં આવી જાય છે. નાની ઉંમરે જ એમ. હવે તો નાના છોકરાઓને પણ ડાયાબિટીસ થઈ જાય છે. એટલું બહુ જ રોગો વધી વધતા જાય છે. દિવસે દિવસે.
હમ્મ એટલે જ અત્યારે એક્સસાાઈઝ એટલી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણી વખત કેવુ થાય તમારુ અ બ્લડપ્રેશર વધારે હોય, કોલેસ્ટ્રો કોલેસ્ટ્રલ હોય એને તમારું જે એક્સસાઇઝ કરો એનથી એ તમારા બોડીને બેલેન્સમાં રાખે છે આ બધી વસ્તુને હાર્ટ હાર્ટ એટેકનું જે રિસ્ક છે. એ પણ ઓછું થઇ જાય છે. તેની એથી કારણ કે અત્યારે ઘણા લોકોને નાની ઉંમરે જ લોકોને બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો
હમ સાચી વાત છે. એટલે એના માટે અત્યારે જો જે લોકો હેલ્થ પર ધ્યાન નથી આપતા ડાયટ પર ધ્યાન નથી આપતા એ લોકોને જલ્દી અસર થાય છે આ બધી વસ્તુઓની.
કારણ કે અત્યારે લોકોની લાઈફ સ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે ઓફિસમાં કલાકો સુધી ખુરશી માં બેઠા હોય છે. થોડાક પણ એકટિવ હોતાજ નથી બે ચાર ચાર કલાક સુધી લોકો ડેસ્ક ઉપર બેસીને જ પોતાનું કામ કરતા હોય છે. સેન ટ્રેડ લાઈફસ્ટાઈલ રૂપમાં કહીએ.
સાચી વાત છે બેઠાડું જીવન એકદમ સતત તર બેઠાડું જીવન થઈ ગયું છે લોકોને, અત્યારે બધું બધું જ અવેલેબલ પેલા તો દાદરા ચડતા હવે તો બઘુ બટન દબાવોને લિફ્ટ આવી જાય એટલે, લોકોને એમ પણ શારીરિક પ્રવૃતિઓ જે હોય ને તો સાવ ઓછી થઈ ગઈ છે હવે.
બરાબર છે. એક્સસાઇઝ તમારા બોડીને પણ સારી ફિટ રાખે છે, એટલે જે કેટલાક જે લાંબા ગાળાના જે રોગ હોય છે એ તમને, રોજ તમે એક રેગ્યુલર એક્સસાઇઝ કરો.
હમ.
એમાં તમને સારું બેનિફિટ મળે છે.
અરે તમને મારી ફ્રેન્ડની જ વાત કરું ને પેલા તો કચરાપોતા બધુ જ જાતે કરતી તો થોડી શારીરિક પ્રવૃત્તિઓ થતી હવે તો મને કહે છે. કે મેં રોબૉટ લીધો તો હવે તો કચરાપોતા કરવાનો પણ ઘરે રોબૉટ આવી ગયો છે. તો ઘરે રોબોટ કચરા પોતા તો કરે બોલો તો હવે તો તમે જુઓ ને તો એમ થાય કે એ લોકોને કઈ શારીરિક કામ જ નથી કરવું એમ એવી સિચ્યુએશન આવી ગઈ છે.
હમ પણ અત્યારે તમે હેવી એક્સરસાઇઝ ના કર નો એકદમ લાઈટ એક્સરસાઈઝ પણ તમે કરો સવારમાં જેમકે વોકિંગ છે. સ્ટ્રેચિંગ કરો યોગા કરો સવાર સવારમાં આ તમારા બોડીને એટલું બધું બેનિફિટ કરે છે. અને એ એ એની માટે તમારે એટલો બધો ટાઈમ પણ આપવાની જરૂર નથી પડતી, મેક્સિમમ આખા દિવસના થર્ટી મિનિટ તમે આપો તો પણ તમારા બોડી માટે બહુજ બેનિફિટ છે.
કશુંજ ના કરીએ ને તો ખાલી વોકિંગ કરો ને
હા આ દસ પંદર મિનિટ ખાલીઇ વોકિંગ તમે કરો તો પણ એ તમારા બોડીને સા હારું ધીમે ધીમે એની અંદર ફ્રી ટાઈમો ઉતરતા જવાનું એ તમને પછી તમારી બોડીની અંદર તમને ફીલ થશે કે કેટલી આમ કેવી સારી એનર્જી તમને રે છે. એક થોડી એક્સરસાઇઝ કર્યા પછી પણ એમ
સાચી વાત છે. અરે ખાલી વોકિંગ કરીએને ત્રીસ મિનિટ તો પણ એમ થાય કેએ, આખું બ્લડ સર્ક્યુલેશન થઈ ગયું અને બધી એક્સ્ટ્રા જે ફેટ હોય ને એ બડ બન થઈ જાય આપડી કેલરીઝ બન થઈ જાય. પણ લોકોને અત્યારે નોર્મલ ચાલવું પણ નથી. જ્યાં સુધી સીધું બાઈક નીકળતું હોય કે ગાડી નીકળતી હોય ત્યાં સુધી લોકો ચાલવા માટે પણ રેડી નથી હોતા એવી સિચ્યુએશન છે અત્યારની.
ઓ ખાય દમ સાચી વાત છે અત્યારે લો કો જેટલા આળસુ થઈ ગયા છે કે પોતાના બીજાને હેલ્થની જે જરૂરી હોય જરૂરિયાત હોય એની ઉપર એ લોકો ફોકસ નથી કર
હમ્મ સાચી વાત છે. ખરેખર સા ચી વાત છે. આવુંને આવ કરશે તો અધી બીમારી બીવાનુ ઘર રોગ શરીર માં રોગનું આખું બીમારીઓનું ઘર થઈ જાય એવું થાય પછી
હમ્મ ઈવન તમે જો એક્સરસાઇઝ ના કરો તો તમે કોઈ બિલ્ડિંગ માં રે તા હો તો લિફ્ટ નીચે કે કે તમે સીડી નો ઉપયોગ કરી શક બહુ ઉતરવા ચડવા માટે જય્યારે તમને એવું લાગ કે કે હવે હું થાકી ગયો છો કે થાકી ગઈ છું તો તમે ત્યાંથી લિફ લઈ શકો છો જેટલું તમે બોડીને સ્ટ્રેચ કરશો સ્ટ્રેસ કરશો એટલું તમારી બોડી તમને બે એની સારું રહેી ધીમે એની અંદર કસરત કરવાથી તમને ધીમે ધીમે સુધારો મળે. તમે દસ દિવસ જિ ગયા તો દસ દિવસમાં તમારી બોડી નથી પણ હેલ્ધી બની જવા અને તમારે એ માટે ટાઈમ આપવો પડશે.
હમ સાચી વાત લોકોને અત્યારે ઈન્સ્ટન્ટ જોઈએ કે હું જીમમાં ગઈ પાંચ દિવસ થયા પાંચ દિવસ મારા બે કિલો વજન ઓછું થયું કે નઈ તો એમ ઈન્સ્ટન્ટ તો કોઈને ના મળે ને અત્યારે બધાને અત્યારે જોઈએ ને આપડે તો ઓબેસીટી ન લોકોને ઘર ઘર લોકો ઓબેસિટી નો શિકાર હોય છે એમ દર પાંચ માણસે ત્રણ માણસને ઓબેસિટી હોય છે તો એનાથી બચવા લોકોને એમ હોય કે બસ ઝટ હું પતલી થઈ જાઉં પણ એવું ફટાફટ તો એવું કશું જ રિઝલ્ટ મળતું નથી.
હ કારણ કે અત્યારે બધા લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે કે લોકો ઓબેસ થઈ ગયા છે અનેને જયારે જીમની વાત આવે ત્યારે બધાની વાત માઈન્ડમાં એવું જ હોય કે હ જીમમાં જઈને મારું વજન ઓછું કરીશ એમ. પણ વજન ઓછું કરવાથી કઈ થ તુ નથી શરીરને ફિટ રાખવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. બહાર થી તમે ગમે એટલા પાટલા દેખાતા હો. પણ અંદર થી તમે ફીટ ના હો તો એ તમારે તમને કઈ કામનું જ નથી એ તમે ફીટ એટલે સ્લીમ એવું તમે વિચારો છો પણ એ વસ્તુ જ ખોટી છે ફીટ એટલે શરીર મજબૂત બનાવવું ફ્લેક્સિબલ રાખવું એનર્જે ટિક રાખવું એમ છે. પણ લોકો નો મિની મિનિંગ હા લોકો કરે છે જ એવું કે જીમમાં જઈને એકદમ પડે છે કે મારી શરીરનું વજન ઉતરી ઉતારવું છે વજન વજન ઉતારવું છે કે એની એક્સરસાઇ ઘણી વખત એની અંદર એ લોકોની ઈજા પણ થાય છે તો પછી એ લોકો જેમની વસ્તુ ભૂલી જાય છે કે ના હું જીમ કરીશ તો મને બોડીમાં આ તકલીફ થશે. પણ લોકો એ સમજતા નથી કે વજન ઓછું કરવા નહી. તમારા બોડીને હેલ્ધી અને ફીટ રાખવા માટે જીમનો ઉપયોગ સાચો છે
સાચી વાત છે ઘણા લોકો તો મેં એવાય જોયા છે કેટલા જાડા હોય બોડીમાં હોય પણ કેટલા ફ્લેક્સિબલ હોય તમને એમ અને હેલ્ધી પણ હોય તમને એમ થાય કે કેટલું સરસ એમને ફ્લેક્સિબિલિટી છે એમ ઘણા પતલા લોકો હોય ને એનું બોડી પણ એટલું ફ્લેક્સિબલ નહીં હો તો એટલું અમુક જાડા લોકો નું હોય છે
હમ એ તમારા માઈન્ડસેટ ઘણી વખત હોય છે કારણકે ઘણી વખત હા.
હમ ગ એટલે જાડા કે પતલાનું આમાં નઈ હોતું ઘણી વખત ખત કે ભાઈ બસ આપડે ફ્લેક્સિબલ હોવા જોઈએ એમ.
હમ સાચી વાત છે, તમે જેટલા તમારું બોડી ફ્લેક્સિબલ હશે એટલું તમને સારું રે. કારણ કે જીમમાં ગયા પછી પણ તમારે એવું નથી કે તમે દોઢ બે કલાક એક્સરસાઇઝ કરો, પંદર થી વીસ મિનિટ પર તમારા બોડી માટે જીમ ની એક્સરસાઇઝ ઇનપ છે જો તમે સ્ટાર્ટ જ કરતા હો તો.
હમ સાચી વાત છે.
પછી એવું થાય કે બધા હેવી એક એરસાઝ હેવી એક્સરસાઇઝ કરીને લોકો પછી એવું ચાર પાંચ દિવસ પછી એ એ લોકોને બોડી પેન થવા મંડે છે, તો પછી એ લોકો આગળ જતા પછી જીમ જવાનું જ વિચારી વિચારું છુ છોડી દે છે એવું થાય છે.
અને બીજું એ પણ થાય કે જીમની સાથે સાથે તેનું જે પ્રોટીન લેવલ જે એનું કાર્બોહાઈડ્રેટ જે ખાવાનું હોય છે, એ પણ સાથે સાથે આપણે મેન્ટેન કરવું પડે. ખાલી એક્સરસાઇઝ નહી ડાયટ પણ સાથે સાથે ફોલો કરવી પડે તો તમને ઈફેક્ટ દેખાય. ઘણા લોકો ખાલી એક્સરસાઇઝ કરે ને સામે પ્રોટીન કે એવું ના લે એટલે શરીર હમ વધારે અસર કરે ઊંધી અસર કરે શરીર ને એવું પણ થતું હોય છે.
હમ સાચી વાત. એમાંથી ઘણા લોકો એવું કરતા હોય છે.
હમ.
પછી જેટલું જીમમાં એક્સરસાઇઝ કરે વર્કઆઉટ કરે પછી એટલે જેમની ભૂખ લાગે બે ભૂખ ત ભૂખ લાગે તો તમે એની અંદર તમારે હેલ્ધી ફૂડ લેવું પડે તેની જગ્યાએ લોકો લોકો પછી પાછા જંક ફૂડ તરફ વળી જાય છે કારણ કે ભૂખ ઘણી વખત એટલી બધી લાગે એક્સાઈઝ કરીને કે લોકો કંટ્રોલ ના કરી શકે તો તમે જેટલી ટાઈમ જીમ ની અંદર અંદર તમે એક્સરસાઇઝ કરી વર્કઆઉટ કર્યું એ બધું તમારું છેલ્લે જ્યારે જંક ફૂડ કે એવું કઈ ખાવ તે પછી ઝીરો થઈ જાશે કારણ કે એનો કોઈ મિનિંગ નથી રહેતો.
સાચી વાત છે હમ્મ મારી ફ્રેન્ડ ની વાત કરું ને મનની વાત કરુંને હું તમને તો બરા
હમ્મ.
જીમ જેટ. ટ્રેડમિલ બસો બસો કેલરી બન કરે સાથે પણ પાંચસો પછી સમોસા ખાતી હોય એટલે કરેલું કશું જ કામ ના આવે. એવું થાય આમાં તો એટલે ઘણા લોકો એક્સરસાઇઝ કરે પણ પછી ડાયટ પર કંટ્રોલ કોલ ના કરી શકતા હોય એવું પણ બને છે.
હમ સાચી વાત છે એટલે જ કહ છું કે જે જમવાનું હોય તમારું એને પણ તમારે બેલેન્સ રાખવું પડે આફ્ટર વર્કઆઉટ એમ.
હમ સારું સારું સારું ચલો આપડે પણ હવે અત્યારે હેલ્ધી ફૂડ ખાઈ લઈએ પછી આરામથી વાત કરીએ.
ઓકે ઓકે
ચલો બાય.
સટ કરો